હા મજામાં મજામાં તમે શું કરો છો?
અમે બિઝનેસ કરીએ છીએ
એવું છે વરસાદ ભરતાશે શશે
વરસાદ વરસાદ કેવો તડકા પડે.
એવું છે એવું છે અમારે તો અહીંયા બહુ વધારે છે વરસાદ
કેટલોક વરસાદ પડે આમ બે કિલો ત્રણ કિલો ચાર કિલો.
કિલોમાં ના પડે ઈંચ માં પડે
અરે અચ્છા અચ્છા મને ભૂલાય ગયું એક સોરી સોરી
એવું છે. અત્યારે તમે શું કરો છો?
અત્યારે હું હાલમાં મારી ખેતરમાં બેઠો છું વાવણી કરવાની વાટે છું હું.
એવું છે, વરસાદ પડશે તો જ વાવણી થશે ને.
હા વરસાદ ની વાટે જ છું હું.
એવું છે. આપડે ખેતી વિશે જાણવા માટે શું કરવું પડે?
ખેતી વિશે જાણવા માટે તમારે જુનાગઢ જોયું.
હા ચુના ખણી સાંભળ્યું છે નામ.
હ તેમાં કૃષિ યુનિવર્સિટી છે.
હમ્મ.
જેમાંથી મેં ત્યાં બે વર્ષ પેલા મેં ત્યાંથી નોલેજ લીધું હતું ત્યાં અમે અભ્યાસ કર્યોતો.
હમ્મ.
ત્યાં એક વર્ષ નો કોર્સ આવે મેં એક વર્ષ નો કોર્સ એમાં તમને સર્ટિફિકેટ અને ખેતી વિષયની માહિતી આખો બુક આવે છે, તમને બુક આપે છે કે ખેતીમાં પાક કઈ રીતે ઉછેરવો કઈ રીતે મોટો કરવો કઈ રીતે એમાં ફસલ લેવી કઈ રી તેમાં ઉપજાઓ લેવી ન
આપડે ખેતી તો વધારે કરશું પણ ખેતીમાં આપડે કેટલાક પૈસા રોકવા રોકાણ કરવું પડે.
ખેતીમાં માની લો કે તમારે માંડવી કરવી છે બરાબર.
હમ્મ.
તો માંડવીમાં તમારે જેટલા વીઘા જમીન હોય એક વીઘા એ જમીન એ તમારે મિનિમમ તમારે વીસ હજાર જેટલા રોકવા પડે છે.
એવું છે.
તેમાં તમારી મજૂરી ગણાય જાય, તમારું ટટેક્ટર નું ભાડું ગણાય જાય. અને બિયારણ પણ સાથે ગણાય જતું હોય છે અને પ્લસ અ ખાતર છે કે ગમે કોઈ પણ આપણું ઘરનું બિયારણ હોય ઘરનું ખાત રાસાયણિક ખાતરો માનવી છે, તેનો પણ ખર્ચો ગણીને ટોટલ વીસ હજાર એક વી
એવું છે, અને આપડે તે વીસ હજાર માંથી આપે પો ફિટ કેટલું થઈ શકે?
વીસ હજાર માંથી પ્રોફિટ પછી આપડા ઉપર આભા થોડો ઘણો આપડા ઉપર અને થોડો ઘણો કુદરત ઉપર પર આધાર હોય છે તો અતિશ વૃષ્ટિ વરસાદ પડી ગયો હોય છે તો તો સામાન્ય રીતે પાક તો નિષ્ફળ જ જવાનો છે ને ઓ ઓછો પણ વરસાદ પડ્યો હોય તો પણ પાક નિષ્ફળ જ જવાનો છે અને સારો પાક સારો વરસાદ થયો હોય તો વીસ હજારમાંથી તમને મિનિમમ એક લાખ થી દોઢ લાખ જેટલું પ્રોફિટ થાતું હોય છે. જે બજારના ભાવ ઉપર આધારિત રાખતો હોય છે.
એવું છે. તો આમ કઉ તો ખેતરના વીગા પ્રમાણે જઈએ તો ભાવ કેટલો હોઈ શકે છે.
ખેતર ના વીઘા પ્રમાણે આપડે એક ખેતા વીસ હજારમાં ખર્ચો જેમ થાતો હોય છે જેમાં આપડે વીસ હજાર નું વાત થઈ કે આયટલો વીસ હજાર આપણે એક વિઘામાં રોકવાનું હોય છે. એટલે ખર્ચો એ એટલો થતો હોય.
એવું છે એટલે હું કેવા શું માંગુ છું
હ અ.
કે આપણે ખેતી લે ખેતર લેવું હોય.
હા.
તો આપડે વિજે કેટલા રૂપિયા રોકવા પડશે તો આપડે એક ભેગો મળશે.
એક વીઘા એ મોસ્ટ ઓફલી તો અત્યારે વીઘા ઉપર તો કોઈ. આપતુ નથી વાર પ્રમાણે આપે છે.
એવું છે.
જેમ કે તમારે બસો વાર નો પ્લોટ હોય.
હમ.
તો એ મિનિમમ તમારે પાંચ લાખ નો થાય.
એવું છે તો વિગા પ્રમાણે. ભીગા પ્રમાણે દેતા હોય તો શું કેટલા ઓછા થાય
એમાં આમ કોઈ પણ પ્રકાર આમ પૈસા બેઠતા ન હોય આમ માપ સરખું બેઠે નહી જ એમ. હ.
હમ.
એટલે વીઘા પ્રમાણે નથી આપતા હાલમાં.
એવું છે. કંપની બંપનીમાં તમે માલ દેવ શું શું?
બંજર જમીન હોય ને બંજર જમીન.
શું બંજર.
બંજર એટલે કે તેમાં કોઈ પણ પાક થતો ન હોય અને કોઈ પણ. કામમાં આવતી ન હોય એવી ખેતી ને બંજર જમીન કહેવામાં આવે છે.
એવું છે.
તેને બંજર કહેવાય છે.
એવું છે તો આપડે ઈ બંજર જમીન લેવી હોય તો શું કરવું પડે?
પણ બંજર જમીન તમને લઈને શું કરશો તમે. તેમાં કઈ ફસલ થશે નહી તેમાં કઈ પણ પ્રકારનું રોકાણ નથી થતું. તે પણ કોઈ પણ ઉપયોગી પણ નથી તો તમે શું કરશો એમા?
એમ નહી શું કઉ છું હું કે આપડે આપડી આથી રીતના એ બંજર જમીનને. ફળદ્રપતા વડે જમીન કરી શકાય.
હા એ શક્ય છે પણ એમાં તમારે કેમિકલ થી માંડીને. રાસાયણિક ખાતરો છે પ્રાકૃતિક ખાતરો છે. અને ત્યાં તમે કૃત્રિમ રીતે વર પાણીની વ્યવસ્થા પણ કરી શકો છો તો એ તેના ઉપયોગ થી તમે બંજરમાં. થી ફળદો ઉપ જમીન બનાવી શકો છો.
એવું છે તો એમાં કેટલાક પૈસા રોકવા પડે?
તેમાં તમારે માની લો ને તમે બસો વાર એક વીઘો હોય છે.
હમ.
તેમાં તમારે મિનિમમ લાખ થી દોઢ લાખનું રોકાણ કરવું પડે.
એવું છે.
ત્યારે જ એ શક્ય છે.
એવું છે એટલે આપડે કઈ સાઈડ લઈ જમીનમાં. હેલું નદી નું ફળદ્રુતા વાળી જમીન બધા ક છે તો તે સાચી વાત છે.
હા ના નદી ની આસપાસ જે જમીન હોય એ ખુબ ફળદ્રુપ હોય છે તેમાં પાક પણ સારો આવે છે.
હમ એનું કારણ શું છે તેના કારણે ફળદ્રુપતા ધરાવે છે.
હમ.
એનું કારણ શું છે તે ફળદ્રપતા વધારે ધરાવે છે.
સર્વપ્રથમ તો આપડા ખેતરની બાજુમાં તળાવ હોય બરાબર.
હમ.
તો એ તો બારે માસ પાણી એમાં જ રહેેવાનું જ છે.
હા
એના કારણે જમીનમાં તે સમગ્ર પાણી ઉતરતું હોય એટલે પાણી એ ટલી જમીન હંમેશા હોય એ ભીની જ રહેેવાની છે
હા
એટલે આપડા પાકને ફાયદો શું કે તેને પા ઓછા પાણીએ વધુ પાક થાય
એવું છે
અને પ્લસ ત્યાં આસપાસ માલધારી પોતે પોતાની ગાય હોય બકરા હોય કે એવું પ્રાણીઓ પાણી પીવડા હોય તો લાવતા તો હોય એટલે એના કારણે તેમનું મળ મૂત્ર તો ત્યાં પડ્યું જ હોય
હા હા
અને એ અંતે રાસાયણિક બની છે માનવોનું માનવોનું સૌથી વધુ તો હાલમાં માનવો નું મળ મૂત્ર ત્યાં પડ્યું હોય એટલે એ પણ ખાતર માં આપણેે ઉપયોગી થઈ શકતું હોય જોકે વાસ મારતું હોય પણ આપડે શું ટેવાય ગયા એટલે વાં ધો નો આવે આવે
એ એવું છે
શ છે
અને શું તમને કવ છું કે આપડે અલગ અલગ માહિતીઓ જાણે કે આપડે જોઈએ તો ખેતી ખેતી તમને ખાલી ખેતી વિશે જ્ઞાન છે કે બીજી એકઈ વસ્તુ વિશે પણ
મને તો મોસ્ટ ઓફલી ખેતી છે પછી બિઝનેસ છે પછી કોઈ પણ ગૃહ ઉદ્યોગ છે તેના વિશે માહિતી પણ ખરી મારી ભાઈ
એવું છે
એટલે તમે પ્રોફેશનલ તોમ જો તો તો તમે બધી કરતા વધારે એક્સપોર્ટ છો
સૌથી વધુ તો એક્સપર્ટ હું બિઝનેસ માં છું મારા
એવું છે તો તમે બિઝનેસમાં શું કરો છો એવુંથી તમેમાં એક્સપોર્ટ છે
બિઝનેસ માં તમને ખબર હોય તો કન્સ્ટ્રક્શન લાઈન કે
એવું છે તમે શું? એવું છે અને જો એક વાત સાચી છે કે બિઝનેસમેન
સોરી ગામનું નામ ભૂલાઈ ગયું છે ગામમાં તે રોડ બનાવીને ગયા હતા ત આ રોડ ચોરાઈ ગયો
હા
શું ગામનું નામ તમે કહી શકો છો મને
એ ગામ નું નામ જે રોડ જોડાઈ ગયું હતું એ
હા
હ એ ગામનું નામ ધોલકપુર હતું કે
ના બિહાર હતું
બાર હતું
હા
ત્યાં કઈ રીતે એક હિસ્સો બન્યો રોડ તોડવાવામાં
એટલે એક વખત સમય હતો જયારે બધા માણસો કોન્ટ્રાક્ટર દ્વારા રોડો રસ્તો બનાવીને જાય છે
હા.
ત્યાર પછી બિહારના લોકો સમજે છે કે અમારી શેરીઓમાં રોળ નથી.
હા.
સરપંચ રોડ બનાવી દીધો નથી એટલા માટે તે લોકો રોડ હતા એમાંથી, બકડિયા, તગારા
હા
જેવા પાવડા, કોદારી લઈ અને પૂરે આખો ને આખો રોડ ખોદી અને પોતાની શેરીમાં મસ્ત રીતના કરીને રાખે છે.
અ -
એવી રીતના બધું કરે છે એટલે મન રોડ ચોરાઈ જાય છે.
હમ્મ
શું?
મને આ વાત સાંભળી ને પાણી મને ગળે ઉતરતું નથી તો મારે શું કરવું?
આ વાત સાચી છે કારણ કે બિહાર એ કેવું રાજ્ય છે
કેમ કે રોડ, જ્યાં રોડ, જ્યાં રોડ બનતા હોય ને ત્યાં મારા ખ્યાલ પ્રમાણે પાવડા કોદાળી બકડીયા એવું હોતું નથી. મારા ખ્યાલ પ્રમાણે તો ત્યાં એક બુલડોઝર
હમ્મ
અને એક રો- રોલ- રો- રો- રોડ રોલર એવું જ હોય છે એટલે
રોડ બનાવવા આવે છે ત્યારે તે લોકો પાવડા, કોદારી અને અલગ અલગ સામાન રાખે છે.
તો મને સમજાવી શકો કે ત પાવડા કોદાળી થી કઈ રીતે રોડ બનતો હોય છે રોડ ખોદવાનો નો હોય રોડ બનાવવાનો હોય છે.
એટલે જ્યાં સાંભળો મારી વાત જ્યાં ઉબડ ખાબડ વાળો રસ્તો હોય છે ત્યાં સાઈડમાં કઈ આવતું હોય નડતું, તો તેને નીકાળી અને સાઈડમાં કાઢવા માટે જોવું જોતા હશે કે નહી?
નહી, એના માટે તો અમે સ્પેશિયલ જી. સી. બીની સુવિધા કરેલી છે.
તમે જે. સે. બી ની સુવિધા કરેલી છે તમે સાચા છો, પણ એને જરૂર પડે એટલા માટે તમને સુ કહું છુ.
એટલે એના
હલો, ચાલો મને તમારી સાથે વાત કરીને બહ જ મજા આવી.
ઓ, હો, ન, નો, હજી થોડી સ થોડી